હાલો.
હા જય શ્રી કૃષ્ણ બોલો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
જય માતાજી જય માતાજી.
કેમ છો?
કાંઈ નહીંજો મજામાં, તમે કેમ છો?
અમેય મજામાં જ છે જો.
બરાબર. શું કરો છો?
આરામ કરીએે છીએ જો અત્યારે.
આમ તો છે એમને.
હા બધા સુુંતા છે. હું તમારી સાથે વાત કરું છું.
હા, તમે તો અમને યાદ જ નથી પડતા.
ના યાદ આયવા એટલે તો ફોન કર્યો તમને.
એવું છે.
હા મેં કીધું ગાનું આથી થોડી વાત કરી લઈએ.
હા, આટલા દિવસ થી ક્યાં ગાયબ હતા?
હમણાં છોકરાને વેકેશન છે ને
હા હા.
એમાંને આખો દિવસ ટાઈમ ગયો જાય છે જો બાળકો મોડ સુધી સુતારે. સવારે મોડા મોડા ઉ ને પછી નાસ્તા પાણી કરેને ના આવીને.
હા એ વાતો તમારી સાચ
સેવા પૂજા કરે અમે થોડી ઘણી કરીએ.
હ.
પુરુષોત્તમ મહિનો ચાલુ છે એટલે કોય પૂજવા જાય એને સત્સંગ કરી એને.
હા સત્સંગને એવુ બધું કરો છો તમે કોઈ?
હા સત્સંગ સવારે મંદિર છે ને શિવ મંદિર છે મારા નજીક.
છે.
હા ત્યાં જઈને શિવ મંદિરે કોર પૂછય છે.
બરાબર.
ભોળાનાથની પૂજા કરીએ પછી સત્સંગ કરીએ.
બરાબર.
રાષ રમીએ છીએ.
હા હા હ.
સવારે કરી પછી સાંજે ફ્રી થાય ને પછી પાછા સત્સંગ કરી.
હા બરાબર.
આવ છો થોડાક દિવસ તમે પણ.
હા મને બહુ જ સત્સંગ નો તો બહુ જ શોખ છે પણ એ કેવું થાય છે, અહી અમારા શરીરમાં બધી બેનો સત્સંગ કરતી હોય ને તો હું હછી કામમાં જ પડી હોય તો મારે બહાર જ ના નીકળે.
થોડું કામ તમારે વેલું કરી લેવાય.
હા એ વાતો મારી સાચી.
પછી એક બે જણા ને જમવાને બાકી હોય ને. એ મા શું કરો? થાળી પીરસીને રાખી દેવાય તો એ લોકો જમી લે એમ.
ના એમ મારે ઘરમાં એ પરમિશન નથી. એમ કે થાળી પીરસી ને ના રાખવી.
એવું છે.
એમ ના પાડે કે સારું ના કેવાય, હવે ખબર નહી શું હોય.
એવું છે-એવું છે.
હા એવુંજ છે.
અચ્છા અમે તો પછી એમ બહુ મોડું થયું હોય ને
હમ્મ.
કે ચાલો કયાંક બાર જાવું છે કે સત્સંગ માં જાવું છે તો એકાધી વ્યક્તિ બાકી હોય રેલુંય બનાવી નાખી અને થાળી પેરસી ને પ્લટફોર્મ ઉપર રાખી દઈએ.
ઠીક. ના અમારે એમ ના પેલેથી પીરસીન ના રાખવા દે.
નહીં ને.
હાથે લઈ લે બાકી પીરસીન નહીં રાખવાની.
અચ્છા એવું, ઈ કેક નિયમ હોતો હશે એવો.
હા. એમાં પાછું એમાંય કામ એમ થાય વેલું કરવું પડે, મોબાઈલ લઈને પયડા રહે ને એટલે પછી કાઈ ટાઈમ ક્યાં વયો જાયને કાઈ ખબર નથી પડતી.
હા મોબાઈલમાં ગેરફાયદા શું હશે? અને ફાયદા શું?
મોબાઈલ ના તો કેટલા, આમ જોઓ તો આપડે સારો યુઝ કરીએ તો ફાયદા ને, નો સારો યુઝ કરીએ એટલે ગેર ફાયદા. ને એમાં કેવું હોય કે જો આપણેે નાના છોકરાઓને આપડે મોબાઈલ પકડાવી દેતા હોય બરાબર, તો ઈ બહાર રમવાના બદલે ઓનલાઈન ગેમું ર રયમા રાખે.
એ વાત એય સાચી છે.
અહ પછી અમુક તો એવા બાળકો હોય કે મમ્મી પપ્પા ખીજા હે, મારસે, એવા ડર થી હે ને છુપાઈ-છુપાઈ ને ગેમ રમે, મોબાઈલ હાટું તો એટલા ગાંડા થઈ ગયા હોય ને
હમ્મ.
પછી આમ કોઈ લોકો હાયરે હલચલ ન કે બોલવા કરવાનું કહે નને મોબાઈલ માં મોબાઈલમાં પડિયા રિયે પછી અમુક તો મોબાઈલ વગર ખાવા પીવાની કે મોબાઈલ દો તો જ ખાાવ
હા એ વાતએ સાચી હા
પછી ઊંઘ માં કઈ બોયલા રાખે ખબર છે બહ ફોન જોતા હોય તો નીદરમાંય બોલતા હોય
હા
કોઈ કામ કરવાનું હોય ને તો પેલા મોબાઈલ મોબાઈલ નો ઉપયોગ પેલા કરે પછી મોબાઈલ જે બહુ વાપરતા હોય ને જોવું હોય તો જો એકલા રહેેવાનું જુએ તારે પસંદ કર
સાચી વાત છે એ તો સાવ સાચી વાત છે
હમ ને આખોધી રમત વિશે વાતું કરવીું એને એવા જ વિચારો કરયા રાખે
હા એમાં બધી ગેમો અત્યારે કેવી આવે છે ફ્રી ફાયર ને આડી અવળી બધી ગેમો
અને પછી બાળકોને બાળકોને તો આપડ પેલેથી જો બાળક જન્મ્યું હોયને તો આપડે એક વર્ષ થી એક વર્ષ સુધીનું બાળક હોયને એને તો મોબાઈલ થી સાવ દૂર જ રાખવું જોઈએ પછી બઉ જો બાળક બોહ લાંબો સમય સુધી ઓલું સ્ક્રીનની લાઈટ એની આયખમાં પડે ને તો એ ખરાબ
સાચી વાત છે
મોબાઈલમાં કહું ને ટાઈમર જ સેટ કરી રાખાય આટલા ટાઈમ સુધી જ મોબાઈલ એને આપાય
નાના હોય તો સમજે બેન પછી મોટા થઈ ગયા ને પછી તો સમજતાય નથી એને તો મોબાઈલ દુનિયા છે એવું છે ઘણા વ્યક્તિ ને તો
હા પણ કેવું અત્યારના બાળકોને છે ને માતા પિતા છે ને ટાઈમ નથી આપતા ને મોબાઈલ આપી દે છે ને એ મોટો વાંધો છે
હા, એ સાચું છે, હા.
એટલે એનામાં હેને, એનામાં કઈ સંસ્ કારે કેળવાતા નથી ને બાળક આવું ન એવું બને, પછી
સાચી વાત છે. આ મોબાઈલ ના ગેરફાયદાય છે અને ફાયદાાય છે.
હા, હવે ફાયદા જણાવું તો ઓમ આપડે ઈન્ટરનેટ ના લીધે તો આમ ઘણો આપડો દેશ તો બહુ આગળ વધી ગયો હે, એમ તો
હમ્મ.
અહ આપડે કોઈને મેસેજ પહોંચાવો હોય, કે કોઈ હરે વાત કરવી હોય, ભલે આઉટ ઓફ કન્ટ્રી હોય ફોરેનમાં રહેતા હોય, તોય આપડે સીધથી બીજ પછી વાત કરી શકે એમ.
કાયઢું જ છે ને એટલે
હા એમ તો આપડે વાપરીએ તો ફાયદો છે ને એમ. એપડે ગેર ઉપયોગ કરીએ તો ગેર ઉપયોગ છે એવું છે.
કારણ કે નાના બાળકોને હજી સમજણ શક્તિ ઓછી હોય એટલે એને ઓછો મોબાઈલ દેવો જોઈએ.
હા.
મારા મતે કારણ કે એને સારા ખરાબ ની ખબર ન હોય.
હા એજ ને.
હા કેમાં શું છું શું ન જૉ.
હા.
હા, એમ કે એને દૂર રાખવા જોએ.
હમ પછી આમ મોબાઈલ નો ફાયદો કે એમ, મોબાઈલમાં આપણે સારું સારું ટૂંકમાં એવા વિડીયો જોતા હોય કે આપડે કઈ રીતે જિંદગી માં આગળ વધવું. કે પછી આપડે કઈ ભગવાનનું વસ્તુ જોતા હોય ગીત સાંભળતા હોય કે એ બધું સારું.
એ સારું.
એન્ટટે માટે થોડીક વાર જોઈએ એ બધું સારું.
હા એ સારું છે.
પછી આપણે સતત જ મોબાઈલ જોયા રાખતા હોય તો એ કઈ આપણા, આંયખો માટે પણ સારું નથી જ.
રાખે છે. આંખના પન્સ લ અત્યારે મોબાઈલ લીધે કેટલા વયધા છે.
હા તો પછી એ બધું આપડે જોવું પડે ને એમ.
અ જોવું આમ એક, જોતા ચિંતાનો વિષય છે કે બાળક બોવ મોબાઈલ લઈ તો આપણને ચિંતા થાય.
હમ, આપડે મોબાઈલ નો પેલો તો ફાયદો એજ છે કે આપડે એમ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિની નજીક ગીયા વગર હેને આપણે વાત કરી શકીએ.
હા એ વાત એ સાચી છે.
આજે મારે તમારી જરૂર પડી કોઈ પૈસાની એ જરૂર, પડી અત્યારે તો એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે પૈસા ની જરૂર પડી તો તમારે મને લાઈવ કેશ દેવાનું આવું પડે કે ક્યાંયથી મોકલાવાનું પડે તમે મને ફોનમાં એ પૈસા મોકલાવી શકો એમ.
હા.
કેવાય પૈસા જમા કરવા હોય તો, હા બેંકમાં એનો જો આપ કે સીધા એમનેમ ટ્રાન્સફર કરી દઈએ તો એ હાલે.
હા એક ચાલે હ.
હમ્મ, કઈ ખાવાને એમ જવું હોય તો બેંકમાં પૈસા હોય તો સીધું આપડે મોબાઈલની એપોમાં સીધું પેમેન્ટ કરી દે, ઓનલાઈન પછી આપ ક અયા કેશ જોઈએ કે એવું કઈ ના કરું
હા એ વાત સાચી છે.
એટલે એમ તો મોબાઈલ ના ઘણા ફાયદાય છે ને.
હા હા જે વ્યવસ્થિત મોબાઈલનો ઉપયોગ કરે એના માટે ફાયદા છે.
હા બરાબર.
હા અને ન ઉપયોગ કરે એને
એ હ એ તો હવે આપડી ઉપર રહ્યું ને કયો કે આપડે ફાયદો થાય એવું કરું છે એમ
હા.
કે ગેરફાયદે થાય.
માર્કો પણ સમજ ત્યા નથી ને અમુક. એનું શું કરવું
હા.
શું છે બીજું નવીન માં
હ નવીન તો છોકને હવે હવે તો એટલું બધું ઇન્ટરનેટમાં આગળ વ ગયું છે કે હને આપડણે રીલ્સ જોતા હોય તમે નોટિસ કર્યું હોય તો આપડણે રીલ્સ જોતા હોય ને તો મોબાઈલ માં આપડુ જેવો મૂડ હોય ને એવી રોલ્સ આવ માડે બોલો.
હા એવા
મોબાઈલ ને કેમ ખબર પ પડે કે આપણેે દુઃખી હિ દુઃખી હોયને તો દુખ આખી રીલ્સ આવે ને, આપડે ખુશ હોય તો એવી રીલ્સ આવે ને. કેમ જાણે કેમ ખબર પડી જતા હશે ને.
હા, મને એમ જ થાય કે આ મોબાઈલ ને આજે કેમ ખબર પડી ગઈ હશે કે આમાં આપડો મૂળ કેવો છે.
હ અ અને એમાં કેવું છે અત્યારે ઓમ ગેરફાયદા એટલે કે આપ ફોટાને એવું કે અત્યારે સોશિયલ મીડિયામાં અપલોડ ક્યરા છે એવું નથી. એઆઈ નું એઆઈ નું એટલું વધી ગયું છે ને કે આમ એનો કેટલાક અમુક એવા લોકો હોય જે દુરુપયોગ કરે ફોટાનો અને એમાંથી ના આવે એવા ખરાબ ફોટોસ ને એવું બનાવીને પછી કેવું હોય કે, લોકો પછી આપણને ફોટો મોકલો કે ભાઈ તમારો ફોટો છે ને હું વાયરલ કરી આપીશ ને ત મને પૈસા ભરો, આટલા પૈસા ભરો એટલા પૈસા ભરો ને એમાં તો અમુક લોકો સુસાઈડ કરી જાય.
એ યાર એવી વસ્તુ છે.
સુસાઈડ કરવાના બદલે ખરેખર તો આપડે છે ને કેસ કરવો જોઈએ, પોલીસમાં કે સાયબર માં કેસ કરવો જોઈએ.
હા
આવું હોય છે.
એ વાત એ સાચી છે.
તો પછી એટલે એમ ખરાબ ફાયદો બાકી ફાયદા સારા છે.
અચછા એવું છે. શું છે બીજું
કાઈની જો હવે શાંતિ છે, હવે આપડે પછી વાત કરયે. તમે રાખો બરાબર.